હ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે જ મેં અહિયાં સે ઘરે આવતી હતી ને તો મેમે જોયું કે લોકો પોતાનું એમ કે ને રસ્તો આ વધારવા માટે વૃક્ષો કાપી રહ્યા છે એ પણ એ બહ ખોટું છે ને
બમ બિલકુલ સાચું કહો છો તમે આપણા જીવનમાં અ વૃક્ષોનું તો ખૂબ જ મહત્વ છે વૃક્ષ વગર જીવનની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા અ આપણને જો હવે જેમ જેમ જનસંખ્યા વધી રહી છે તેમ તેમ ભવનો ના નિર્માણ થઈ રહ્યા છે કેટલી બધી બિલ્ડિંગો બની એના કારણે લોકો વૃક્ષોની વધારેથી વધારે કટાઈ કરી રહ્યા જે આપણા જીવન માટે બહ જ આગળ ચ જઈને બહુ જ હાન સાબિત થઈ શકે છે એટલે આપણને નવીન વૃક્ષોનુંું વાવાનું આવ પણ પ્રોગ્રામ જરૂરથી રાખવો જોઈએ
હા એ તો છે જ વૃક્ષો પ્રાકૃતિનું અમૂલ્ય વરદાન છે. પૃથ્વી પરના તમામ જીવનો અ જીવન માટે આપણે વૃક્ષ ખૂબ જ જરૂરી છે અ તેઓ આપણને અ કે ઓક્સિજન આપે છે, અને કાર્બ કાર્બન ડાયોક્સાઇડ પોતે લે છે, અને શુદ્ધ હવા અ પ પર્યાવરણમાં રાખે ખે છે, તેથી વૃક્ષો વિના જીવનની કલ્પના પણ આપણે અ કરવી ખૂબ બહુ મુશ્કેલ છે.
બિલકુલ. તમે એકદમ સાચી વાત કરી કે પર્યાવરણના રક્ષણ માટે અને એને સંતુલિત બનાવી રાખવા માટે તો વૃક્ષોનું મહત્વનું સ્થાન છે. વરસાદ લાવવા માટે વૃક્ષો મદદ કરે છે. અને હવામાનને ઠંડુ અને તાજું રાખવા માટે પણ એ બહુ જ મદદરૂપ હોય છે. તો આપણને અ વૃક્ષોની કટાઈ રોકવી જોઈએ, અને વધારેથી વધારે વૃક્ષોનું વા વાવેતર કરવું જોઈએ, વાવું જોઈએ. અને જયારે આપણે વરસાદની સિઝન હોય છે, ત્યારે એમાં તો આપણને અ કેટલા બધા અ ક્યાંક પણ ફરવા જઈ જાઓ તો આપણને એવા બીજો જે આપણે ઘરે અવેરીને મૂકીએ છીએ. જેમ કે આપણે આ આ ગરમીની ઋતુમાં જે આપણે આમ ખાઈએ છીએ, કેરી ખાઈએ છીએ એના જે ગુથલીઓ છે તે આપણે ક્યાંક પણ ફરવા જઈએ તો વરસાદના સિઝનમાં આપણને પા પહાડના ક્ષેત્રોમાં વખોરવા જોઈએ. જેનાથી જે પ્રકૃતિક રીતે અ પણ વૃક્ષો ઉગી શકે છે. અ તો આપણને જરૂરથી એનો ખ્યાલ રાખ ખવો જોઈએ. અને પર્વ પર્યાવરણના રક્ષણ માટે પણ આપણને વૃક્ષોનું વધારે થી વધારે વા અ વાવેતર કરવું જોઈએ.
હા એ તો છે જ અને આ જોવોને આ વૃક્ષ તો આપણને ફળ, ફૂલ, લાકડું, ઔષધિઓ અને છાયા આપે છે. ઘરા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર પણ વૃક્ષ જ હોય છે. અને વૃક્ષો વરસાદ લાવામાં પણ કેટલી મદદ કરે છે, અને જમીનનું ગોવાણ અટકાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે, આપણને વૃક્ષો છાયા આપે છે, આશરો આપે પે છે, પ્રાણી અને પક્ષીઓને પણ આશરો આપે છે, તો એના માટે વૃક્ષોનું તો બહુ વૃક્ષો બહુ જ જરૂરી પણ છે આપણા જીવનમાં, અમ પ્રદૂષણ અટ કાવે છે, પછી વૃક્ષ હવામાં પણ રહેલી ધૂલ અને ધુમાડાઓને પણ અ શોષી લે છે. અને અ તાજી અને શુદ્ધ હવા આપે પે છે. અ જે રીતે તમે કીધું કે ઓક્સિજનને એ આપ મતલબ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, અને ઓક્સિજન આપે છે, અને હવાને અ સારી બનાવે છે, તાજી બનાવે છે, એ તો એમાં વી વૃક્ષોનું વિશે શેષ રોલ છે. તો એના માટે પણ આપણને વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. અને જોઈએ તો આપણે ખોરાકનો સ્ત્રોત પણ છે. તો આપણે વૃક્ષોથી ફળ અ પછી સૂકા મેવા, અન્ન અ બધી જ ખાદ્ય સામગ્રીઓ અપ આપણને વૃક્ષોથી પ્રાપ્ત થાય છે. કેટલાય પ્રકારના ફળ જેમ કે કેલા, સફ ફરજન, તરબૂજ બધા જ જાતના જે ફલ છે એ આપણને અ વૃક્ષોથી પ્રા પ્રાપ્ત થાય છે. તો આપણે ખોરાકનો પણ એક અ વિશેષ સ્ત્રોત છે. તો એનું આપણને રક્ષણ કરવું જોઈએ.
હ સાચું કીધું. અને વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ હવામાનનું પ્રદુષણ અ ઘટાડે છે. તાપ તાપમાન અન નિયંત્રિત રાખે છે, અને ગ્લોબલ વોર્મ મી અ ની અસર આમ ઘટાડવામાં પણ કેટલી મદદ કરે છે. શહેરોમાં વૃ ક્ષો અ હરિયાળી અ વઘાર વધારવાની વાતાવરણને પણ વધુ સુંદર ર અને સ્વચ્છ બનાવે છે.
ત અને વૃક્ષો છે એ આપણે જમીન ના રક્ષણ માટે પણ બહ જ જરૂ છે જેનાથી માટીનું ધોવાણ અટકાવે છે અને જમીનને વધુ ફળદ્રુપ પણ બનાવે છે અને વૃક્ષોથી આપણને કેટલી પ્રકારની ઔષધિઓ દવાઓ પણ પ્રાપ્ત થાય છે આપણા ઘરની નજીકમાં પણ આપણે કેટલી પ્રકારના જે ઔષધિ અને ઔષધિ પ્રાપ્ત પ્રત થાય એવા પણ અ લીલોત્રી આપણે વાવીએ છીએ આપણા ઘરમાં પણ કેટલા એવા અ વૃક્ષો છે જેમ કે ઓલોવેરા પછીમ તુલસી અ એના બધાનો ઉપયોગ કરીને આપણે આપણા સ્વાસ્થ્ય માટે પણ એનો
તલે તો બહ મજા આવે પાકિસ્તાને પાકિસ્તા હા એ તો તમે એકદમ સાચું કહી દો અને જો ને ખેડૂત માટે પણ આપડે વૃક્ષ ખૂબ ઉપયોગી છે કેટલાક વૃક્ષો જમીનની ફળ વધારવામાં મ મદદ કરે છે અને ખેતીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે ઘણા લોકો વૃક્ષો દ્વારા રોજગાર પણ મેળવે છે હ
બિલકુલ એકદમ સાચી વાત કરો છો અને પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર પણ છે એ તો તમે કીધું જ એનો આશ્રય સ્થાન છે એટલે વૃક્ષોને તો આપણને બહ જ કજી લેવી જોઈએ આપણે કહી શકાય છે કેૃ આપણા જીવનનુંું વરદાન છે આપણે તાજો હવામાન આપવા માટે પણ આપણને બહ મદદરૂપ છે પ્રકૃતિ આપણે જોઈએ તો આપણા નજીકમાં આપણે વૃક્ષો કાપીને અને આપણે ક્યાંક પણ ફરવા જવાનું હોય તો આપડણે પહાડી દૃશ્ય અને પ્રકૃતિના નજીક જવાની કોશિશ કરીએ છીએ જયારે આપણી નજીકમાં જે પણ મોટા વૃક્ષો હોય છે એને તો આપણે કાપી નાખીએ છીએ તો આપણને આવું નહી કરવું જોઈએ અને પ્રકૃતિના રક્ષણ માટે આપણને વધારે થી વધારે વૃક્ષોનું પણ રક્ષણ કરવું જોઈએ
હા એ તો તમે સાચું આજના સમયમાં તો વધતા વૃક્ષો કાપવાના કારણે પર્યાવરણ પણ નુકસાન થઈ રહ્યું છે તેથી દરેક વ્યક્તિએ વધુ માં વધુ વૃક્ષો વાવવા અને તેમની સંભાળ રાખવી અ જોઈએ ને બધાની જવાબદારી છે અને આપ બધા નિભાવી પણ જોઈએ
તો આપણે જીવનનોો આધાર છે વૃક્ષ એટલે વૃક્ષો વગર આપણે પૃથ્વીની કલ્પના પણ નથી કરી શકતા મનુષ્ય પ્રાણી પક્ષીઓ બધા જ માટે વૃક્ષો બહુ જ જરૂરી છે આપણે જોઈએ તો વૈશ્વિક તાપમાન પણ વૃક્ષો ઘટાડે છે અને ગ્લોબલ વોર્મિંગ થી પણ આપણને ને સહાયતા આપે છે અને કુદરતી સૌંદર્ય વધારવા માટે પણ વૃક્ષો બહુ જ જરૂરી છે આપણા ઘરની અગાડી આપણે જો સારા ગાર્ડન બધું બનાવીએ તો એનાથી આપણે કુદરતી રીતે આપ ઘર ન સૌંદર્ય કેટલો વધારી શકીએ છે તો આપણને આપણા જે વૃક્ષો છે એમની રક્ષા કરવી જોઈએ સમયસર એને પાણી ખાદ એ આપવું જોઈએ જેનાથી એમનો સારો વિકાસ થઈ રહે અને જોઈએ તો એવું લાગે છે કે વૃક્ષોમાં પણ જાન હોય છે આવું ક આવે છે કે આપણે જેવી રીતે વૃક્ષોની જેટલી કાળજી લઈએ છીએ એ એવી રીતે રતે આપણને ફલ અને ફૂલ આપે છે તો આપણને એની સારી કાળજી લેવી જોઈએ અ એનું સારું રક્ષણ કરવું જોઈએ વધારે પડતું પાણી પણ એને નથી આપવું આપણને પણ સમયસર તો એને પાણી આપવું જ જોઈએ અને ઉનાળામાં તો આપણને વધારે પડતું વૃક્ષોના રક્ષણ માટે આપણા ઘરની અગાડી કોઈ પણ નેટ હોય એવું ગ્રીન નેટ છે એનું એનું એને બાંધવું જોઈએ સમય પાણી આપવું જોઈએ. એમનું રક્ષણ કરવા માટે આપડા પ્રયત્નો જારી રાખ રાખવા જોઈએ.
હા, એ તો તમે સા ચુ કીધુ. વૃક્ષોનું રક્ષણ કરવું એ આપડા ભવિષ્યનું રક્ષણ કરવું છે. જો આપડે આજે વૃક્ષ બચાવીશું તો આવનારી પેઢીઓ અ સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળી અ નું પરી અ પર્યાવરણ મળશે એમને.
બિલકુલ સાચું કોછો. આપડે ક્યાંક ફરવા જઈએ કા તો આપડે આપડા એકદમ તાપમાં ક્યાંય જઈએ. આપડા પાસે ભલે ફોર વ્હીલર હોય તો પણ આપડે એવી જગ્યાએ ગાડી રોકવાનું પસંદ કરીએ છીએ જ્યાં વૃક્ષ હોય છે. એની નીચે આપડે અ ગાડી રોકીએ તો આપડી ગાડી ગરમ નથી થતી. અને આપડને કેટલી શીતલતા પ્રાપ્ત થાય છે. ઠંડક મલે છે. એ કુદરતી રીતે આપડને ઠંડક મલે છે. તો એના માટે આપડને જે વૃક્ષો છે એમનું રક્ષણ જરૂરથી કરવું જોઈએ. જો આપડે વધારે વધારે વૃક્ષોને કાપવાની ટેવ રાખીશું તો આપડને આવી છાયા ક્યાંથી મળ શે. આવો આ પ્રશ્નનો જવાબ આપડને પોતાને જ અ ખોજવો જોઈએ.
હા. એ તો તમે સાચું કીધું અને અંતમાં તો એટલું જ કહી શકાય કે વૃક્ષો છે તો જીવન છે. તેથી આપડે દરેક પ્રસંગે વૃક્ષારોપણ કરવું જોઈએ. અને વૃક્ષોનું જતન કરવું એ અન્ય લોકો ને પણ વૃક્ષો બચાવાનો સંદેશ આપવો જોઈએ. અને જે આપડો અ ફિફ્થ જૂન જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે. ત્યારે આપડે જેટલા પણ લોકો છે બધાએ હરેક એક એક વૃક્ષ વાવવા જોઈએ. અને તેની કાળજી લેવી જોઈએ.
બિલકુલ, આ તો બઉ સારો વિચાર છે. ચલો તો આપડે જરૂર થી અ અ હન આવા કામ જરૂરથી કરીશું અને એક-એક વૃક્ષ તો આપડા જીવનમાં જરૂરથી વાવીશું. ફરી મલીએ જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ.